હેલો હા કેમ છો. બસ મજામાં તમે કેમ છો બસ મજામાં.
આજે આપણે જીવન શિસ્ત ના મહત્વ વિષય પર થોડી વાત કરીશું.
હા હા સારો વિષય છે. હા મારા માટેતે સે વગરનું જીવન દિશા વગરની નાવ જેવ હા એ વાત ભી સારી છે એવું જ લાગે છે કેમકે જવાબદારી પૂર્વક જીવન જીવવું એ શિસ્તપણે યોગ્ય માર્ગ પર ચાલતા શીખવે છે હા સાચી વાત છે સફળ અને સુખી જીવન માટે શિસ્ત રહેવું ખૂબ જરૂરી છે સફળ રહેવું હોય સુખી રહેવું હોય તો શિસ્તમાં રહેવું જરૂરી છે
સાચી વાત છે
સમયનું આયોજન કરીને સારા સંસ્કાર સાથે શિસ્ત હોય તો વ્યક્તિ થી જીવનમાં મોટી સફળતા મળી શકે એને એમકે કઈ પણ જીતી શકે એ કઈ પણ કરી શકે આગળ
સાચી વાત છે આમ શિક્ષકો નું સન્માન કરવું શાળા એ નિયમોનું પાલન કરવું આ બધું શિસ્ત ના ઉદાહરણ તરીકે કે કહી શકાય આપડે
એ વાત સાચી છે તમારી કે શાળા એ વડલ હોય કે શાળાનુંું બધા ન સન્માન કરવું વડીલોનું કે સાચું બોલવું જવાબદારીપૂર્વક વર્તન કરવું એ બધું શિસ્ત નું પરિણામ છે એ વાત સાચી
સાચી વાત છે અને કેવું છે કે સ્વચ્છતા જાળવીને સમયસર પોતાનું કામ પૂર્ણ કરવું એ સારા નાગરિક ની ઓળખ છે પણ આ બધું આપડણે શિસ્તમાં રશું તો આપણે આ બધી વસ્તુ કરી શકીશું
હા એ વાત સાચી છે તમારી કે આપણે શિસ્તમાં રશું તો આપણેે બુ નિયમો ન પાલન કરી શકશું કે શિક્ષકોને સન્માન આપી શકશું કે પછી આપણેથી મોટા વડીલો હોય એને સન્માન આપી શકીશું કઈ પણ આપણે જોબ કરતા હોય કે કઈ બીજી કોઈ જગ્યાએ આપણે હોય તો ઈ લોકોને આપણેે સન્માન આપીશું શિસ્તમાં રશું તો એ લોકો ભી આપને સમાન આપશે સામે
હા એ તો છે અને કેવું છે કે શિસ્તમાં આપણા આપણામાં આત્મવિશ્વાસ ધીરોજ અને જવાબદારીની ભાવના પણ આવે છે તે સમયનો યોગ્ય ઉપગ શીખવે છે કે આળસ અને ખરાબ ટેવ માંથી આપણને શિસ્ત દૂર રાખે
હા એ વાત ભી સાચી છે તમારી કે શિસ્તમાં આપણે રેતા હોય તો આપણે સમયસર શિસ્ત હોય તો સમયસર ઉઠી બી જઈએ સમયસર સુઈ જઈએ સમયનું આપણે આપણેે સમય ન ભી આપણે પાલન કરીએ શિસ્તમાં હોય તો
હા એ તો છે અને કેવું છે કે શી્ષ બધ વિદ્યાર્થી હંમેશા સારા ગુણ મેળવે છે છે ને જીવનમાં આગળ વધે છે આમ અને જીવનમાં સરળતાથી પ્રગતિ કરી શકશે શિસ્તમાં જે રહેેતા હશે ને એ
હા જેમ કે આપડણે ઉદાહરણ લઇ શકીએ કે ટ્રાફિકનું પાલન કરવું ટ્રાફિક હોય ત્યારે નિયમોનું પાલન કરવું એ શિસ્ત છે
હા સાચી વાત છે એમ
આપણે ઘણી જગ્યાએ એ હોય ઘણા લોકોને બહુ ઉતાવળ હોય તો એ પાલન નથી કરી શકતા ત એ રહીએ એ બી સારું છે અને જાય આપડે ધારો કે કોઈ ગાર્ડન માં ગયા હોય તો એ ગાર્ડનમાં આપણે કોઈ
સ્વચ્છતા રાખી કોઈ કચરો ના ફેંકીએ એ બી શિસ્ત છે
હા સાચી વાત છે આમ એટલે શિસ્ત કેટલા પ્રકારના શિસ્ત હોય છે કે જે આપણે કહીએ કે સેલ્ફ ડિસિપ્લિન એટલે કે આત્મશિસ્ત હોય વ્યક્તિગત શિસ્ત હોય શૈક્ષણિક શિસ્ત હોય પારિવારિક શિસ્ત હોય સામાજિક શિસ્ત હોય રાષ્ટ્રીય હોય કે કે પ્રકારના શિસ્ હોય છે તેમાં એવું છે કે આપણે આત્મશિસ્ત એટલે પોતાની ઈચ્છાઓ અને લાગણીઓ પર આપણેે નિયંત્રણ રાખીને જે યોગ્ય કાર્ય કરીએ જેમ કે સમયસર અભ્યાસ કરવો અને ખરાબ ટેવ થી દૂર રહેવું એ આત્મશિસ્ત છે
હા એ વાત સાચી છે તમારી અને વ્યક્તિગત શિસ્ત એટલે કે સ્વચછતા જાળવવી સમય નું પાલન નિયમિત કસરત કરવી અને જવાબદારી પૂ વર્ત વ્યક્તિગત શિષ હા અને અભ્યાસમાં અભ્યાસ કરે છે બાળકો હોય એ સમયસર શાળા એ જાય કે અભ્યાસ કરે શિક્ષકો નું સન્માન કરે એ બી શિસ્ત છે એ વાત
હા એ એસ શૈક્ષણિક શિસ્ત છે બરાબર છે અને કેવું છે કે માતા પિતાની વાત માનવી વડીલો નો આદર કરવું ઘરના નિયમો નું પાલન કરવું અને પરિવાર સાથે સારો વ્યવહાર કરવો આ અને પારાવાર વિક કેવાય છે
કરી કેવું છે કે સામાજિક શત્રમાં શું કે સમાજના નિયમોનું પાલન કરવું જાહેર સ્થળે સ્ જાળવવી ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું અને બીજા લોકોને આપણે અધિકારોનો આ બીજા લોકો ના અધિકારોને આપણે આદર કરીએ અને એક સામાજિક હા એ વાતી સાચી છે તમારી કે સામાજિક સ્થિતમાં આપણેે સમાજ નું બધો જોઈને ચાલી એ એ શિસ્ત બી સારી છે
હા અને શ શ રહીએ તો આપણી બુદ્ધિ પણ સારી કામ કરે આપને સારા સારા વિચાર આવે હા એ તો છે અને સિસ થી રશું તો લોકોને પણ આપણે ગમતા રશું હ રસ્ છે તો કે દેશના કાયદા નું પાલન કરવું જાહેર સંપત્તિ નું રક્ષણ કરવું ઘ ચુકવવા અને એક જવાબદાર નાગરિક તરીકે આપણેે ફરજ નિભાવીએ આ બધું રાષ્ટ્રીય શસ્ત તરીકે આ કાયદા બધા આવી રીતે પાલન કરવામાં આવે છે હમ અને ઈમાનદારી થી આપણેે ઈમાનદારી થી રહીશું ઈમાનદારીથી કામ કરશું તો સામે વાળા ભી આપને ઈમાનદારી થી એટલું એ એ રીતના આપને જોશે કે ના આ વિશ્વાસું માણસ છે આ સારો માણસ છે શિસ્તમાં રહે છે ગુણવાન વાળો માણસ છે એમ
હા એ તો છે એટલે કે આ બધા પ્રકાર શિસ્ત ના છે એ આપડા વ્યક્તિ ના આમ કે સર્વાંગી વિકાસ માટે બહુ જરૂરી છે અને જીવનમાં આત્મશ સૌ સથી મહત્વની ગણાય છે કેમ કે અન્ય બીજા પ્રકારની શિસ્ત નો આધાર છે મસલમાન જ બીજા શિસ્ત નો આધાર છે
હા એ વાત સાચી છે ને આપણે શિસ્ત માં રહેવું એ આપને કુટેવોથી આપણે ખરાબ ટેવોથી દૂર રાખે કે આપણે શિસ્તમાં રહેતા હોય તો બધું ફ્રી આત્મ જેમ કે તમે કીધું કે આત્મ શિસ્ત હોય તો બધું પોસિબલ છે
હા એ તો છે આજના ઝડપી યુગમાં સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ પૂરતી નહી પરંતુ શિસ્ત પણ એટલી જ જરૂરી છે જે એ વ્યક્તિ પોતાના જીવનમાં શિસ્ત અપનાવે છે તો મુશ્કેલી નો સામનો સરળતા જ કરી શકશે અને પોતાના લક્ષ્ય પ્રાપ્ત તો ઈ સર ઇઝીલી કરી શકશે
કરી શકશે હા ને ઘણા લોકો તો કે આમાં શિસ્તમાં ર રહેતા હોય એ ઘણા લોકો બીજા તરફ વધારે ખેંચાતા હોય કે આ સારા માણસ છે એ તરીકે
હા એ તો છે
જેમ કે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અબ્દુલ કલામ છે સરદારભાઈ વલ્લભભાઈ પટેલ છે એ બધા મહાત્મા ગાંધી છે એ બધા શિસ્તમાં રહીને આપણા દેશ માટે એ ઘણું બધું કર્યું છે એમને હા એ તો છે એમ એનામાંથી જ આપડે ઘણું બધું શીખવાનું છે અને આપડે ખુદ શીખીને આપડા ઘરમાં પણ એ નિયમને પાલન કરવાનું છે આપડા બચ્ચાઓને આપણે શિસ્તમાં રહેશુ તો આપણે આપણેે બાળકોને આપણે શીખવાડી શકીશું
હા અને શિસ્ત વસ્તુ કેવી છે કે આપણામાં એ આત્મવિશ્વાસ અને ધીરજ અને જવાબદારીની ભાવના ને આગળ વધારવા માટે શિસ્ત બહુ જરૂરી છે
અને આપણેે સતત થોડા ટાઈમ આપણે શિસ્તમાં રહેેવાની કોશિશ કરીએ ને તો પછી આપણે એમાં ટેવાઇ જઈએ
હા
થોડો ટાઈમ લાગે આપને પણ એ થોડો થોડો ટાઈમ કાઢીને આપણે એવી રીતે જો બધા માટે કરીએ આપણેે કે ભાઈ આપણે થોડોક ટાઈમ કાઢીને આપણે ગાર્ડનમાં જઈએ તો ગાર્ડનમાં કોઈ કચરો ફેકવાનું ને એવી રીતે બધી રીતે આપડણે રાખીએ તો આપણે ઘણો બધો ફાયદો થાય
સાચી વાત છે શિસ્ત આપણને સમય નું મહત્વ સમજાવશે અને ખરાબ તેવથી દૂર રાખશે અને સારા ગુણ નો વિકાસ કરશે શિસ્ત બ વ્ય થી દરેક જગ્યાએ માન સન્માન મેળવશે અને બીજા માટે પ્રેરણા પ્રેરણા રૂપી પણ બનશે
એટલે જ કહેવાય છે કે સફળતા મેળવા માટે મહેનત સાથે શિસ્ત પણ જરૂરી છે જરૂરી છે હા તમારી પાસેથી ઘણું મને જાણવા મળ્યું શિસ્તમાં કઈ રીતે સારું આગળ વધી શકાય હા અને આપણે આજથી જ શિસ્તબદ્ધ જીવન જીવવાનો સંકલ્પ કરીએ હા જરૂર
ઓકે આબાર
ધન્યવાદ